આપડે પ્રવ વિશે વાત કરી પ્રદુષણ થાય છે થડી કંપની માંથી પાણી છોડે તો અ નદીઓમાં પાણી છોડે તો માછલીઓને બહુ નુકસાન થાય છે માછલીઓ મરી જાય છે. અનેને આજુબાજુ ના ગામને બ નુકસાન થાય. પાણી પાણી આજુબાજુના ઘર વાળા પાણી પી બીમાર પડે તો એ લોકોને નુકસાન બહુ થાય. હ આ આગળ બોલતું.
તો પ્રદૂષણ એ તમને કચરો ને એવું બધું તો બધા લોકોની તેના લીધે બોલ બોલો હવે તમે.
પ્રડ્યુણમાં કંપની કંપનીઓમાં ગેસ લાગે છે એવું નથી, તો કંપની કંપનીઓ કંપનીઓમાં કેમિકલ બવ લાગે, ગેસ પણ બવ લાગે. તે માટે હેલ્પ કરવા ન બો ગેસ લાગે. ને કોઈ સેફ્ટી નહી આપે તા એ લોકોને કઈ નુકસાન થાય તો હેલ્પર પણ પૈસા ઇન્સ્યોરન્સ માં પાસ ન થાય. એ લોકોને ઘર વળને બહુ તકલીફ પડે છે, ગતળ ઘટળોમાં ભી પાણી કંપનીઓનું બંદુ બંદું છોડવામાં આવે છે, તેઓ ગંદુ પાણી ગટરોમાં જોડે. તેથી થાય થાય. અહીંયે સમલ ડાણ વાળું છે, તેને અવાજ બવ આવે. તે કારણે એમ આજુબાજુ ઘર છે તે લોકોને બહુ નુકસાન થાય છે, એ લોકોને સુવામાં બવ તકલીફ પડે છે. અને અવાજ ના કે કેંડાઓમાં બી સર કેરી ઓ નહી આવે. એ કેરીઓ બી દવા વાળી હોય. પ્રદૂષણ આગળ તું બોલ પછી મેં વિચાર.
પ્રદુષણ વધે છે એન
ઘણી બધી કંપનીઓમાંથી પ્રદૂષણ નીકળે છે, તે પછી વાદળમાંને ઘણી બધી બીમારીઓ પેદા થાય છે. એના લીધે જામ્સ એના લીધે બધું આવે છે. ઘણી બધી નદીઓ સાવી નથી કરતા છીએ બધા. પણ પ્રદુષણ ના લીધે બીમારી બહ બ થાય છે, તો તેમના લીધે ઘણા બધા લોકો બીમાર થાય છે, હ તેમાંથી બે ણઆપણે એજ સૂચિત કરવા છએ છીએ કે કચરું બધું ડસ્ટબિનમાં નાખો બહાર નહીવાના નાખો. એના લીધે બધું પ્રદુષણ ફેલાય છે, એથી ફેલાય છે તો. ઘણ બધું કચરોું ને એમ બધું લે છે, બોલો તમે હવે બોલો.
હા ડીઓ પાણી ગલું છોડવા માટે. હા મેં આગળ બોલું છું નદીઓમાં ગંદુ પાણી છોડે તો આગળના વિસ્તારોમાં ભી જાય છે, તેથી કુ વામાં પણી કુવામાં ભ જે પાણી જા. હો તો તે બી ઘરે કરવા છે. તો કેડામાં ભી કેડામાં રોપેલું હોય શકભ એક શાકભાજી પછી માર્કેટમાં જાય. પછી બધા પટોળા વાળા લઈ જાય પટોળા માં જાય. તે પછી પટોણામાંથી કરી દે એ શાકભાજી બધા ખાઈ દે હેલ્દી ના હોય શાકભાજી દવા વાળી હોય તો બધા બીમાર પડે. એ શાકભાજી ખાઈ ને બધા ડોક્ટરને બીમાર પડીને જાય છે. તો ડોક્ટર લોકો પણ કહે છે કે
ખાઇ ને પછી બીમાર પડી જાય. પછી એ લોકો નુ ઘરે ડેન્ગ્યુ થાય તો મરવાની ડેન્ગ્યુ થાય તો અને આપણે આવે છે કેમ કે ધુમાડો વાદળોમાં જાય છે અને કે છે કે